જો.
હેલો, હું એકદમ મજામાં છું. તમે કેમ છો? ઘણા દિવસ પછી તમારો ફોન આવ્યો.
હા, હું પણ એકદમ મજામાં છું. અને હું પણ. અ, અ, થોડી ઇતિહાસ વાચતી તી, તો મારે એક છે ને. પ્રોજેક્ટમાં વ્યસ્ત હતી, એટલે ફોન નતો કરી શકે. એટલે મેં કીધું કે, લાય તારો. કો, આવુંને લઈ, હવે આજ કરી વાત સરી કરીને.
હમ. અરે વાહ! સેના વિશે રિસર્ચ કરી રહ્યા છો? તમે મને પણ જણાવો, નહીં.
હું છે ને, ભારતના ભારત વર્ષના. સૌથી શક્તિશાળી સામ્રાજ્ય વિશે વાત કરી રહી હતી, એટલે કે મૌર્યવંશ. અ તેમના સમયમાં ઉજવાતા ઉત્સવો વિશે છે ને, વાંચી રહી હતી. તો ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક ના સમયની વાતો, એટલી દસ. છે કે મને થયું કે તારી સાથે શેર કરુ.
અરે હા તે બહું સરસ ટોપિક કીધું મને. એટલે ખબર છે કે ચાણક્ય અને ચંદ્ર કૃપ આ સામ્રાજ્ય થાપ્યું હતું. પણ એ જમાનામાં લોકો તહેવાર કે તે ઉજવતા હતા, એ તો મને કઈ ખબર નથી.
તો, છે ને, ઇતિહાસકારો અને ગ્રીક પ્રવાસીઓ, મેગની ના પત. પુસ્તકો મુજબ આપણે જોઈએ ને, જેમ કે રાજસ્થની છે ને, ઈ મૌર્યવંશ. ચંદ્રગુપ્તમૌર્ય ના સમયમાં જ તે છે ને, ભારત આવ્યા હતા. એટલે એમાં મેગ મેગસ્ની ના પુસ્તકમાં જે એનો ઉલ્લેખ છે, મૌર્યકાંડ ન. એટલે એના મુજબ આપડે જોઈએ ને તો ઈ. ખુબજ ઉત્સાહિત હતા અ મોર્યકાળમાં લોકો બધા. અને ચંદ્રગુપ્ત મૌર્ય ના સમયમાં દર વર્ષે છે ને અ રાજાના. જન્મ દિવસની ખુબ જ ભવ્ય ઉજવણી થતી હતી આખા નગરમાં દીવાઓ પ્રગટાવવામાં આવતા હતા અને લોકો છે ને સુંદર વ પહેરતા અને પછી રાજાને પોતાના વાળ ધોવાની કે ખાસ ધાર્મિક વિધિ કરતા જેમ કે આપડે બ્રાહ્મણને બોલાવીને જે કઈ પણ આપણે વિધિ કરીએ છીએ ને. તેજ રીતે રાજાની પણ ધામધૂમ થી વિધિ કરવામાં આવતી. જેને જોવા માટે છે ને આ આખું શાયમ રાજ્ય એનું હોય ને એ આખો રાજ્ય ભેગું થતું હતું.
અચ્છા એટલે કે આપણા દેશમાં જન્મ દિવસ ને ઉજવણી પરંપરા છે જેમ કે મૂળ્યકા થી શરૂ થઈ ગઈ હતી. તે એમ ને.
હા બિલકુલ સાચું અને તેના તેનાથી પણ મોટો ઉત્સવ તો છે ને સમ્રાટ અશોક ના સમયમાં શરૂ થયો હતો. જેને અશોકાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે ચૈત્ર શુકલ અષ્ટ મી આવે ને એને કહેવામાં આવે એ છે ને ઘણા ઇતિહાસકારો માને છે કે આશોક સમ્રાટ નો છે ને એ જન્મ દિવસ ઉજવતો હતો.
અરે વાહ. આવ ઉત્સવં એવું તો શું ખાસ થતું હશે તો મને કક ખબર નથી.
એ એ સમયે છે ને ચાઇનીઝ પ્રવાસી જે કે એને એમ કેહેવાય ચીની મુસાફિર. ઈ આપડે અશોક ના સમયમાં આવે ફહિયાન તરીકે એ થાયાન આવે અને એની રાજધાની છે ને પાટલીપુત્ર હોય. તે એક મોટો વાર્ષિક રણ ઉત્સવ ત્યાં ઉજાય યોજાય જય્યારે ફાઈયાન આપડે ભારતમાં પ્રવાસ માટે આવે ને ત્યારે લગભગ છે ને વીસ મોટા અને મોટા અને ભવ્ય રીતે શણગારેલા રથો હોય. જે આપણે નગર રથ કહેવાય એ એનું સ્વર્ગ નીકળે ત્યારે અને જયારે એ તરફ છે ને સંગીત વાક્યું હોય. અને નૃતયો અને નાટકો પણ ત્યાં ભજાવવામાં આવતા હતા.
આ સાંભળીને તો મને હે ને જગન્નાથની પૂરી રથયાત્રા જેવો માહોલ યાદ આવી ગયો. તે સમયે પણ લોકો મ મંજરનમાં મનોરંજન માટે શું બીજું કર કરતા હતા બીજું કઈ થતું હતું?
હા એ સમયને લોકો પણ ચતુરંગ એટલે કે જેને આજે પણ આપણેે ચેસ કહીએ છીએ એ પણ એ લોકો રમતા તા. આ સિવાય તો રથ રથ દોડ હોય પછી ત્યાં કુસ્તી પછી તિરાનજી અને નૃત્યના મોટા આયોજનો પણ ત્યાં થતા હશે એવું પણ આપડે માનવામાં આવે છે. અને સૌથી ખાસ કરીને તો વાત હું તને એ કહું છું કે સમ્રાટ અશોક છે ને એ પોતાના જન્મ દિવસ ના તહેવાર પર જંગલમાં બંધ કેદ કેદીઓને મુક્ત કરી કરી દેતા હતા અને આખા સામના જેમાં છે ને પશુ પક્ષીઓને હિંસા પણ ત્યારે એને પ્રતિબંધ મૂકી દીધો તો
હા, એતો કેટલું અદભુત યુદ્ધ હતું, તે યુદ્ધ છોડીને શાંતિ અને ધર્મનો માર્ગ અપનાવનાર, સમ્રાટ અશોકો આ, આજ તો ખાસિયત હતી કે તે આજે મને બોવ જ સરસ માહિતી આપી અને હું પણ તેમના કાલ પાટલીપુત્રમાં પોહચ ચી ગઈ હોય એવું લાગે છે મને અને તને બીજે કઈ સમ્રાટ અશોક ની માહિતી છે, તારી પાસે?
હા, સમ્રાટ અશોક અહ તને ખબર હોય તો છે ને બસ સો ને તમતેર માં છે ને આપડે તેમનો સામ્રાજ્ય ત્યારે અશોક નું તિલક થયું તું જેમ કે આપડે જયારે ઈ અહ અશોક રિયાને એ એમના પિતા છે ને બિંદુચાર પેલા તો બિંદુ સાર આગળ શાસન હોય, કેમકે સૌથી મોરી વંશના સૌ પ્રથમ રાજા ગણવામાં આવે ને તો ચંદ્રગુપ્ત આવે, પછી એના પછી એમનો પુત્ર હેને બિંદુસાર આવે ને પછી અશોક આવે એટલે અશોક નું શાસન ની શરૂઆત છે ને બસોને તોતેર થી ઇસ વિસાન પૂર્વે બસોને બત્રીસ સુધી તે ચાલ્યું અને અશોકમાં માક તને ખબર છે કે એને હૃદય પરિવર્તન તન ક્યારે થયું, પેલા તો એ જૈન ધર્મી હતો અને એને હે ને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, ઈ તને કઈ ખ્યાલ છે કે નઈ?
હા, એ થોડો ઘણો મને ખ્યાલ હે કે એ સમયમાં હે ને એ કલિંગ નું યુદ્ધ થીયુંતું એ પછી હેને અશોક બીજ સ્મરણ સ્વીકાર્યો ને તેમને શાંત શાંતિ, દયા અને અહિંસા અને સદાચારનું માર્ગ અપનાવ્યો હતો. બસ મને તો એટલી અપૂરતી માહિતી જ છે.
હા, એતો છે ને બસો ને એક એકસઠ માં છે ને કલિંગનું યુદ્ધ થયું હતું. એટલે ત્યારે હેને લાખોની સંખ્યા માં હેને બધા યોદ્ધાઓ બધાની કેટલા બધા મરી ગયાતા અને બધી કોર છે ને લોહીની નદી વે વેહતી હોય ને એવું એટલે ઈ દ્રશ્ય હેને અશોકના મગજમાં એથીયે યુદ્ધ તો જીતી તો ગયો અશોક, પણ એ દ્રશ્ય તો હંમેશા એના મગજમાં જ ફરતું રહ્યું કે આ કલિંગના યુદ્ધમાં આટલું મોટું એમ કે સેનાઓ મરી અને કેટલા વિધવાયોઓ થઈ ગ ગયાને કેટલાને દીકરા ના રહ્યા ને એટલું બધું થયું ને એટલે પછી એને એવું વિચારે આઇવો કે મારે એમ કે શાંતિ, યુદ્ધ નથી કરવું એમ હવે યુદ્ધ ને પૂર્ણ વિરામ દીધું અને તે પછી જેને હેં ને અહ ઉપગુપ્તના કેવાથી એને હેને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો એટલે ત્યારે પછી ઈ ધર્મનો પ્રચાર પણ હૈ ને બૌદ્ધ ધર્મનો અહ ત્યારથી જ થવામાં આવ્યો એટલે ભિક્ષુ ઉપરૂ હતું ને ત્યારથી જ એને એના આગળ જેને બૌદ્ધ ધર્મની ભિક્ષા લીધી તી અને આયાંથી જને હેને સંપૂર્ણ જીવન હને ધમ તરીકે એને સ્વીકારી લીધું. અને બૌદ્ધ ધર્મના સિધાદના ઉપર થઈને એને પ્રચાર કરવા માંડ્યા અને ત્યારથી એને બૌદ્ધ ધર્મો અપનાવ્યો.
હા. એ તો તમે સાચું કીધું પણ એના સાથે સાથે હે ને અશોક ના જીવન નું પણ ઘણું મહત્વ હતું જેમકે અશોક ન ને ધર્મશોક તરીકે પણ ઓળખવામાં આવતા હતા તે હેને એકદમ ન્યાયી, દયાળુ અને પ્રજાવાત્સલ્ય શાસન તરીકે પણ જાણીતા થયા હતા. અને તમને ખબર હોય તો ખાસ કરીને ભારતનું રાષ્ટ્ર છિન્ન લાયન કે કેપિટલ ઓફ અશોકા પરથી લેવામાં આવ્યું છે અને ભારતીય રાષ્ટ્રીય ધ્વજ નું અશોક ચક્ર પણ અશોક ના ધર્મ ચક્ર પરથી નજ પેરિત છે, એ તો તમને ખબર જ જસે ને?
હા, એ તો મને ખબર જ છે. અને તમને એ પણ ખબર હશે કે આ સુદર્શન તળાવ છે છે જે બન્યું તું ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, પણ એમાં ઘણું બધું અશોક, પછી સ્કનભુક અને રુદ્રદા નું પણ એમાં સહયોગ છે, કેમ કે એ લોકો એ પણ થોડું થોડું કામ બધું અમુકે નેહરો કઢાવી હતી ને પછી આખું પાછું બ પાછું ઈ સુરદર્સન તળાવ પાછું બનાવ્યું કેમ કે ઈ આ ખુ તૂટી ગ્યું તું. એટલે એ એવું રહ્યુ નતું એટલે પાછું એનું નિર્માણ પણ કરાઈવુ તું અને ઈ પણ એની માન્યતા છે કે ઈ છે ને ભારતનું સૌ પ્રથમ આપડા જુનાગઢ માં આવેલું છે સુરદર્શન તળાવ ઈ અ ભારતનું પ્રથમ તળાવ છે. ઈ તમને ખબર છે?
ના એ તો મને ખબર ના હતી. આ તમે જણાવ્યું પછી મને ખબર પડી.
અને અશોક નો શિલાલેખ અ છે ને જુનાગઢ માં આવેલો છે. અને અશોક ના શિલાલગ તો ઓમ તો ચૌદ શિલાલેખો છે અને ઘણા બધા અને એક શિલાલેખી એનો હે ને અહિયા જુનાગઢમાં આવેલો છે જે અ અ આ અઈયા પેલું ક્યું આ એ કુંડ પાસે હે, દામોદર કુંડ પાસે આવેલો છે અશોક નો શિલાલખ અને એમાં તો એને ઘણી બધી આગ યાજ્ઞાઓ એટલે જે પ્રજા માટે, પ્રજાના હિત માટે હોય ને એવી રીતે જ એને બધું એમાં લખેલું છે ઈ અ શિલાલેખ માં ત્યાં એનો આવેલો છે જુનાગઢ માં.
હા, સાચું કીધું તમે. અશોક છે ને એ માત્ર એક વિજેતા રાજા ન હતો પરંતુ શાંતિ, અહિંસા અને માનવતાના આદર્શો અપનાવનાર માહાન શાસકો પણ હતા. તેમના શાસન અને વિચારોનો પ્રભાવ આ જે પણ ભારત અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. થેન્ક યુ, તમે મને આય આ ઇતિહાસ ની આટલી બધી માહિતી આઈપી તો.
હા, હું તો વાંચતી જ હતી એટલે મને પણ એમ થયું કે લાવ તને પણ આ માહિતી આપું અને તું પણ મને થોડી ઘણી હેલ્પ કર ને તો મારો આ પ્રોજેક્ટ છે ને ઈ કમ્પ્લીટ થઈ જાય એમ.
હા, તો ઠીક સે. તમે પણ ફ્રી પરો એટલે તમારી પાસે જે કઈ માહિતી હોય, તે મને વોટ્સપ કરી દેેજો ને.
ઠીક છે ચલો, આવજો, બાય.
હા ઓ કે બાય.